હાલો હા દેવજીભાઈ તમારો મજા આવે છે મારો અવાજ હ હા મજા માટે
કઈ મારો બેકગ્રાઉન્ડ નો બેકગ્રાઉન્ડ નો અવાજ આવે છે.
હા થોડ થોડો આવે છે તમારો
હા તો શું કરી રહ્યા છો હાલ
બસ કાયને કીદું એટલે ફોન કરું તો એક ફરવા જવાનું પ્લાન હતો કે જે જઈએ તો મે દેવજીભાયને તૈયાર કરીએ તો બધા ફેરા જઈએ તો
ફરવા તો જવા મારે પણ ઈચ્છા છે મારે તો હમણાં જ હું ફરીને આવ્યો સુંદાજી સાઈડ વડી ફરવા જવું હોય તો આવીસ આપણે સુંંધાજીમાં જયે સુધાજીમાં ફરવાની ફરવાલાયક જગ્યા છે. મારે એવી ઈચ્છા છે કે આપણે હલકી ફેર છે ને પાટણમાં જે રાણીની વાવ આવેલ છે ત્યાં ફરવા જઈએ કારણ કે ત્યાંનો જે નાઈટ શો હોય છે તે ખુબ જ જોવાલા કે મેં મેં ઓનલાઈન ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હતી કે ત્યાં ઝંડુ એટલું સીડીમાં બનાવવામાં આવે છે કે લાગે કે ત્યાં રાણીની વાવમાં બનાવામાં આવતું નથી કારણ જેવી રીતે જાણે પ્રોજેક્ટર માં ના વિડીયો ચાલતો હોય એવું આપણને લાગે
હા તો કઈ વાંધો નઈ તો ત્યાં જઈયે ફરવા જો બે તો આપણને જે મ્યુઝિયમ જેવી ત્યા હા ત્યાં મ્યુઝિયમ જેવી ફિલિંગ આપતી હો ત ત્યાં જઈએ તો બો મજા આવ છે ને એમને એનો
બેન તમે ક્યાં ક્યાં ફરેલા છો.
બસ અમે તો પાટણ જઈએ છેએ પછી.
તમેા સો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર વિશે થોડી માહિતી આપ. કોન‌હૈ
હા અમે સૌરાષ્ટ્ર વિશે પણ માહિતીલીએ તો એમાં ત્યાં. ફરવાનું એવું હોય છે કે જે આપડે વથી ફરવા જઈએ તો પેલા તો કાઠિયાવાડ ન પ્રવાસ થતો હોય છે હા તો ત્યાં. સૌરાષ્ટ્રમાં તો દ્વારકા લાયક દ્વારકાની નગરી. પછી સોમનાથ મહાદેવ નું મંદિર જેમ અલગ અલગ પાઈ ગિરનાર ની અંદર. હ ફરવાનું જોવાલાયક સ્થળો છે તો ત્યાં બઉુ ત્યાં ફરવાની મજા આવશે.
દ્વારકામાં ફરવા ફરવા જેવું છે જ્યાં દ્વારકામાં જે જેનો મહિમા છે એ ખૂબ જ સારો છે જેમાં ફરવાલાયક તો છે પણ જે આપણે જો ભગવાન પ્રેમી હોઈએ ભગવાનમાં. વધધુ શ્રદ્ધા રાખતા તો દ્વારકા સાહીઠ ફરવાની. મજા આવે કારણ કે ત્યાં શ્રી કૃષ્ણ. પોતે. પોતાનું ઘર માને હતું ત્યાં. એવું કહેવામાં આવે છે કે શ્રી ક કૃષ્ણ નો જન્મ ત્યાં થયો હતો.
કહેવામાં આવે છે જે. કૃષ્ણની જે દ્વારકાની નગરી છે તે ડૂબાયેલી છે ત્યાં અંદર આવેલી છે તે બહુ ત્યાં. કે સોનાની નગરી કહેવામાં આવે છે સોનાની નગરી આખી તેમાં. દુબઈ લઈ. અને જે જેમ કે આપડા નરેન્દ્ર મોદી મોદી. ત્યાં પણ એ ફરીને આવ્યા છે અને. ત્યાં બહુ જોવાલાયક સ્થળ છે અને ત્યાં જોવા જાવુ હોય ત્યાં પણ આપણેે એક ટિકિટ ભરવી પડે છે જેમ કે આપણેે ત્યારે ફરવા જઈએ. હા.
જો તમે કહો તો હું કચ્છ વિશે ડિટેલમાં માહિતી આપું તમને.
હા તો કચ્છમાં ફરવા જઈએ તો.
હા તો હું તમને કચ્છ વિશે થોડી માહિતી આપું કચ્છમાં તો પેલો જો પેલાં અ જે કચ્છનો જે મેન રન ઓફ કચ્છ છે તે ખૂબ જ વખણાય છે. જે સફેદ મીઠાનું રણ એક વિશ્વ પ્રસિદ્ધ છે. એવું લોકો કહે છે રણ ઉત્સવ દરમિયાન હજારો પ્રવાસીઓ વિદેશમાંથી દેશના દો દેશ ના પણ આવે છે. ત્યાંનો જે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાનો ખુબ જ આનંદ આવે પછી ત્યાંનું એક બીજું સ્થળ છે. કાળા ડુંગર આ કાળા ડુંગર છે ને જે કાળો નથી પણ એ પબ્લિક કહે છે. કાળ ડુંગર કારણ કે જે કચ્છની કચ્છનો સૌથી ઊંચો પર્વત કહેવામાં આવે છે. અહીથી આપણું રણ દેખાય અહી જો તમે આ કાળા ડંગલમાંથી કચ્છનો આખો બંધ જોવા મળે છે પછી ત્યાં વિજય વિલાસ પેલેસ હા હું અહીંયા ફરવા ગયેલો છું વિજય વિલાસ પેલેસમાં કારણ કે અમે જ્યારે રે અમારા સ્કૂલમાંથી પ્રવાસમાંથી ગયા હતા ત્યારે અમને વીજ જે વિલાસ પેલેસમાં લઈ ગયા હતા ત્યાં એક એટલો મોટો મહેલ છે કે તે જે વ્યક્તિ હતો તેની પાસે રોલ્સ રોલ્સ હતી જે ખૂબ જ અદ્ભુત અને અ ચોકી જવાય તેવી વાત છે તે સુંદર મહેલ અને ફિલ્મોમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું હજી અક્ષય કુમારનું પણ ત્યા શૂટિંગ કરવામાં આવેલું છે તમે કદાચ ત્યાનું ફિલ્મ જોશો તો તમને જોવા મળશે. જે રાજાશાહી ના સ્થાપક જોવા મળે છે રાજશાહી પછી એક માંડવી બીચ હા અમે માંડવી બીચ જે છે તે પણ ખૂબ સરજ સુંદર છે ત્યાંથી એક દરિયા છે દરિયાનો કિનારો છે. ચ્છમાં તે ત્યા પણ જોવાની મ જા તેમાં તો જે કચ્છના જે બ્રિજ ઉપર જે ગાડીઓમાં ફરવાની મ જા આવે ને પછી ઊંટ ઉપર બેસવાની એ મજા જા અલગ હોય
હા તો હું એક કચ્છની અંદર ક્યાં એક ત્રણ ચાર મે જોવા લાયક સ્થળો છે ત્યાં પણ હું જઈને આવ્યો છું તો એની બે મિનિટ હું તમને માહિતી આપું હા હા તો એમાં ત્યાં એવું છે ને હું ગયેલો છું તો કચ્છની અંદર એક તો માંતાનો મઢ ત્યાં આવેલો છે આશપુરાનું તામ કેવા માં આવે
તમે બીજા સ્થળ વિશે માહિતી આપો ને અમદાવાદ વિશે
વાદ વિષ તો ત્યા એક સાબરમતી ની ન દી આવેલી છે ત્યાં અ અમદાવાદ જે પ નીકળી છે ત્યાં બહુ ફરવા લાયક છે ત્યાં એક કેવામાં આવે છે માં મોટો મટો બનાવવામાં આવે છે કે આખા અમદાવાદ ની વસ્તી ત્યા જોડાય બી જે ને ત્યાં રહે છે ત્યાં આખું હા ત્યાં કાંકરિયા નું તળાવ બે વખ ખણા જગ્યા બહુ સારું કાંકરિયા તળાવ છે ત્યાં અમદાવાદ ની આખી વસ્તી ત્યાં જોવા જાય ત્યા તેમનુ પિકનિક કરે છે પ્રવાસ કરે છે જેમ કે અલગ અલગ નિશાળોમાંથી ત્યાં લઈ જાય છે જોવાલાયક ને ફરવાલાયક સ્થળ છે એટલા માટે ત્યાં પણ એમનો શો છોકરાઓનું ધ્યાન જાય કે જેમ કે કામદાવાદ નુ શુ શુ
તમારો અવાજ આવે છે બેગ્રાઉન્ડમાંથી
હેલો
બેકગ્રાઉન્ડ માંથી અવાજ આ આવે છે બધું
હા હવે આવે છે મારું.
તમારો તો અવાજ આવે જ. પણ જે કઈ ચકલીઓ બોલતી ને તે અવાજ આવે છે.
હા તો અમે તો ગામડાના લોકો છીએ તો ત્યાં વધુ
હા ગામડાનું જીવન પણ સારું હોય છે. આપણે એવો પ્લાન બનાવીએ કે કોઈ જે રાજસ્થાનમાં જે ગામડાઓ આવેલા છે ગ્રામીણ વિસ્તાર એનું જીવન જો જીવન વિશે જીવનશૈલી વિશે જાણવાનો પ્રયત્ન ના કરીએ તેથી જે આપણે ફરવા જઈશું તો આપણે તેમના જીવન રીતિ રિવાજો વિશે જાણવાની
હા હા હા તો દેવજીભાઈ હું એ કેવા માગુ છું તમારે જે ગ્રામીણ વિ વિસ્તારમાં તમારે રહેવું હોય ત્યાં આખો આનંદ માણવો હોયને તો તમારે ત્યાં કાઠિયાવાડમાં તે હા કો ગામડાની તો વાત જ અલગ હોય છે. ત્યાં નાના નાના ને નેહડાઓ બનાવેલા હોય છે. હ ત્યાં નેહડાઓ માંથી મસ્ત નાના નાના ઝાડના ફળો હોય છે તે ફળોની અંદર ત્યાં ખાવાની પીવાની ત્યાં બહુ જ મજા આવતી હોય ત્યારે બહ ત્યાં મજા આવે છે હા
હા ક કચ્છના ગામડાઓમાં ફરવાની મજા આવે કારણ કે ત્યાંના કે દેશી ગામડાઓ ત્યાંના જે મકાનો કાચા હોય તેમાં જે ઠંડી ઠંડી હવા આવે અને જે રણવાળો વિસ્તાર છે એ એટલે ફરવાની એ મજા પબ્લિક નથી કેતી કે પબ્લિક નથી કેતી કે કચ્છમાં પાણી નથી પણ કચ્છમાં એક એવો પણ પાણી વાળો વિસ્તાર છે જ્યાં એકલું પાણી જ છે તમે એક વાર જોશો તો તમને જોવા મળશે જે કચ્છનું રણ જયારે વરસાદી મોસમ લય ત્યારે તે એકલું પાણી વાળું જ થઈ જાય છે પછી તે ઉનાળામાં સુકાય છે અને રાજસ્થાનમાં પણ પાણી નથી એવું લોકો કહે પણ રાજસ્થ માં પણ ગણું એક આઈલેન્ડ આવેલો છે રાજસ્થાનમાં ત્યાં આપણે ફરવા જઈશ શું કારણ કે ત્યાં પણ એક સુુંદર પર્વત વિશ્વા છે છે ને જોવાની લાયક સ્થળ છે તમારે કઈ કેવું
કાઠીયાવાડ ની અંદર કેવું આવેલું છે ખબર તમને જેમ કે આપડે ફરજ આપડે ઘરે ઘરે નહેહરા નનેહરા પર ફરવા જઈએ ને તો ત્યાં આપડા કુવા કુવા કહેવામાં આવે છે ને કુવા એ કુવા થી પાણી કાઢ અટ છે હું આમથી પાણી કાઢીને એમનું ખેતર વાવે છે ને એમની જેમ કે આ ખેતી લાયક જે સ્થળ આવેલું છે તે ને તેમમની ખેતી ખેતરોમાં અલગ રીત કે થાય છે જેમ કે આપડે આ આધુનિક પ્રમાણે ટેકનોલોજીને પ્રમાણે કે ટટેક્ટર પ્રમાણે જે આપણે ખેતી કરીએ ને હા ત્યારે એક બળદ પ્રમાણે ત્યાં ખેતી થાય છે બળદની ખેતી ત્યાં સીધી અને સારી અને સાર ફળ દૂરતા વાળી મળતી હોય છે
હા એટલે તમે એવું કેવા માંગો છો કે આપણા જે આ આપણા ગુજરાતમાં જે હાલ ટેકનોલોજી નો ઉપયોગ કરે છે ઓ ટેક્ટર કલટી વગેરે ત્યાં લોકો હજી જૂની પરંપરાઓ અપનાવી અપનાવી રહ્યા છે બળદ કે જે હળ નો ઉપયોગ કરે છે અને તમે વિચાર કરો કે આ તો આપણે આ જે ટેકનોલોજી જે માંથી એ તો કઈ ના કવાય જે પંજાબ હાલ જે ટેકનોલોજીમાં આગળ થઈ ગયું છે ને કે હમણાં એક મશીન નીકળ્યું છે બાજરીનું કાઢવાનું જે ઉભી ઉભી બાજરી જરીને કાઢી દે સાર અલગ ચારો અલગ પણ બાજરી અલગ એટલું મોટું મશીન અમારા આપણા ગુજરાત માં લાવેલું છે ઘણા લોકો એ પંજાબમાંથી પંજાબમાં પંજાબ એક ખેતી દેશ રાજ્ય કહેવાય તે ખુબ પ્રમાણમાં
વધુ પ્રમાણમાં ત્યાં અનાજે બે વધુ પ્રમાણમાં થતું હોય છે જ્યાં પંજાબમાં જે વધુ વખણાતા હોય અનાજની પ્રમાણે તો તે ઘઉ બહુ થાય છે તે પંજાબની અંદર જે કઉ થાય છે આખી અ ભારતની અંદર ચાલીસ પચાસ ટકા ત્યાં ધઉ તે પંજાબ પૂરું પાડતું હોય છે તે આધુનિક પ્રમાણે જે ટેકનોલોજી એને તે ટે ટેકનોલોજીના પ્રમાણે જે માણસને એ પ પણ પાંચસો માણસના કામ એક મશીન કરતું હોય છે જેમ કે એ પ્રમાણે એ કામ કરે છે અને એમને આખી આધુનિક ટેકનોલોજી
હા વાત સાચી જો વે આ જે રીતે પંજાબમાં ઘઉ વખણાય છે જે આપણા ગુજરાતમાં પણ બાજરી અને બટકા તમે જોશો કે આપણા ગુજરાતમાં સૌથી વધુ બટાકા ઉત્પન્ન થાય છે અને હાલમાં જે આપણે દેશ બે આપણા દેશ જે બાર એક્સપોર્ટ કરે છે તેમાં માલ સૌથી વધુ અનાજ કઠોળ એ બ ક એસપોર્ટ કરે છે બટાકા જેવું બીજું કશું એક્સપોર્ટ કરતો નથી. બોલો
હા વાત સાચી છે જેમ કે આપડા બનાસકાંઠાની અંદર જે બટાકાનું એટલું પ્રમાણ વધી ગયું છે એટલું પ્રમાણ વધી ગયું છે કે જેમ કે આખો દેશ પૂરો પાડતું હોય છે જે બટાકાની અંદર એ પણ પૂરું પાડે છે અને બીજા દેશ પણ સપ્લાયર તેયાં આખું દેશાનું બટાકાને ઉત્પાદન થાય છે એ પણ આ ખુડી સૌ
હા હા જે આપડા ગુજરાતમાં બટાકાનું ઉત્પાદન તો થાય છે. પણ જે ભાવ ન થી મળતા ને એના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય છે કદાચ છે ને જે રીતે અમે જે અમારે પચીસ વીઘા જમીન છે એમાં અમે બટાકા વાવે પરંતુ કશું આ વખતે તો ભાવ ના મળ્યો તો એ ઘણું નુકસાન થયું અમને
હા વાત સાચી છે જેમ અમે તમારી કોડ જેમ બટાકા વાવ્યા હતા જેમ કે વેપારીઓ ઓછા ભાવે લેવા આવ્યા અને જે વધુ પ્રમાણમાં પૈસા નતા આપી શકતા એ પ્રમાણે એમને ત્રણ મહિનાનો વ્ય બે ત્રણ મહિના પ્રમાણે એમને દિવસ કાઢ્યા કે તો આ પ્રમાણે તમારે પૈસા મળશે એમ કરીને જેમ અમને પૂરું પેમેન્ટ ના આપ્યું એ એ પ્રમાણેને પૂર ભાવ ના મળ્યા
હા હા વાત સાા છે